જય શ્રી કૃષ્ણ કેમ છો?
હા હું મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું.
બોલો બીજું શું ચાલે છે?
કઈ નઈ હવે ઘરનું કામ ઉનાળો આવ્યો જો હવે શું ઘઉં ભરવાના અને એવું બધું એવું કામ ચાલે છે.
હા આ વાત તો ખરી કીધી અત્યારે બધા એપ્રિલમાં આ એપ્રિલ મે મહિના એવા છે ને ઉનાળની સિઝન કે આપણે આખા વર્ષનું જે કંઈ પણ આપણે અ સ્ટોર કરવું હોય, ભરવું હોય તો આ જ સિઝનમાં ભરે એટલે થોડા કામ પણ વધી જાય આપ
હા અમે મળ મરચા સ્ટોર કરી લીધા મરચા મરચાંનો મસાલો બનાવીને તે અમારે અહીંયા મળે છે. એક ત્યાં બધા જાતના મરચા આપણે મિક્સ કરાવી એટલા પ્રમાણના બધા મિક્સ કરી નાખે છે. પછી થી આપડે એને અ ત્યાં જ ઘંટી છે આપડે પીસવી નાખીએ. અને પછી ઘરે લઈને એમાં સાબુત આ ખો મીઠો નથી આવતો આખ મીઠું ઈ અંદર મુક્ મૂકીને પછી કાચ ની બરણી માં ભરીને રાખ. મૂકી દઈએ એટલે શું છે આખો વરસનો મરચાંનો તો ટંટાળો થઈ ગયો પૂરો એટલે એને વારવાર આપણને
હા, હા બસ મારે પણ એ ચાલે છે મરચાં, હળદર, ધાણાજીરું બધું ભરાઈ ગયું છે મારે પણ આખા વરષનું અચ્છા તમ હુ મરચા અ ચ્યુલી પહેલાં તો કરી દેતા પણ અત્યારે હું રેડીમેન્ટ જ લઈ આવું છું કેમ કે એક જગ્યાએ સારા એવા મળી જાય છે ને પાલીતણાથી મગાવે છે મરચાં.
હ હ
છે ને તમારે કશું મતલબ તમે કીધું ને કે મીઠું નાખીને મતલબ એવું કશું ઉમેરવાની જરૂર નથી પડતી તેલ કે મીઠું કશું સારા એવા આવે છે અને આ આખુ વર્ષ સારા પણ રહે છે તો હું હવે એવું જ કરું છું ખાલી ધાણાજીરું હું ઘરે કરી દઉં છું. કે ઓલી આપણે ધાણી લાવીએ સુ થોડી ને પછી એને શેકીને દડાવી દઈએ ઘંટી પર
હા, હા, એ પણ સારું સાચી વાત છે, અમે અમારે પણ એવું છે તો અમારા અહીંયા તો પ્રખ્યાત છે, મરચા બહુ મારવાડના, બહુ પ્રખ્યાત છે એક ત્યાં બે ત્રણ જાતના મરચા છેને, મિક્સ કરીને અને પછી લઈ જાય છે, લોકો અહિયાંથી અમદાવાદ પર મારા માયકા, પિયરમાં પણ એ લોકો અહિયાં લઈ જાય છે, કેમ કે એક, બે, વખત લઈ ગયા ને તેમને બહુ ભાયા સારા લાગ્યા એમ તો એ પણ અહિયાંથી લઈ જાય છે તોમ અ હમણા એ તું કરી નાખ્યું હવે આવે છે ઘઉં નું સીઝન એટલે ઘઉં પણ લાવવાના છે, ભરવાના છે, પછી તમે ઘઉં આખો વરસ ભરો છો કે શું કરો છો
હા આખા વરસના ભરી દઈએ છીએ બસ મારે બી જો ઘઉં હમણાં એક બે દિવસ પહેલાં જ ભરાયા છે. ઘઉં સ્ટોર કરી દીધા છે. તો તમે શું કરો હું તો છે ને દિવેલ ઘઉં લાવીને આખા એને એકચુલી હમણાં તો સાફ જ આવે છે કશું કરવાની જરૂર ન થી પડતી પણ આપણા મનની શાંતિ માટે જરાક ચાળવવા તો
ચળવવા પડે હા અમારે પણ એ ચળવવાની પ્રોસેસ ચાલે છે હવે
અને દિવેલ ઊતરે ને દિવેલ લગાવીને મૂક કીધો તો આખું વરસ તમારે મળી લાયે કશું તો નાથી
હા પણ હું પણ દિવેલ જ લગાવ છું, પણ અમારા રાજસ્થાનમાં શું છે. દિવેલની થોડી એકમ ઓછી છે કે, લોકો દિવેલ ઓછું લગાવે. અને એને એમાં આ પેસ્ટિસાઈડ દવા નથી મળે છે તૈયાર ઈ લાવે છે તો પણ હું એવું ન કરતી હું તો દિવેલ જ કારણ કે મારા પિયરમાં તો આજ કરતા હતા તો મેં એવી રીતે જ જોયેલું છે, કે દિવેલ લગાવતા હતા. એટલે હું પણ દિવલ જ લગાવ છું પણ મારા નજીકમાં બધા રહે છે, એ લોકો દિવેલ નથી લગાવતા એ લોકો તો એ દવા આવે છે કઈક એ દવા જે અંદર મૂકે છે.
તો એને પણ કઈ કપડામાં બાંધીને મૂકે છે? કે પણ એમ જ મૂકી દે છે?
ના ના એ કપડા માં બાં ધી મૂકે છે, પછી જયારે એમને દળાવવું હોય ને તો એક . સાદો સારો એને તડ
પણ એવું થોડું રિસ્, હા, થોડું આમ રિસ્કી લાગે ને કોઈ વાર તવળડમાં નહીં ધ્યાન હોયને અંદર જ તુરૈઓય ભણતાં મતલબ ઘઉં ડમબો, હા એટલે હું, તો દિવેલ હું, તો ચોખા પણ આખા વર્ષના ભરી દી એને અમે લોકો તો ચોખા પણ સાફ કરીને દિવેલ લગાવીને જ મૂકી દઉં છું.
હા હા, ના અમે ચોખ્ખા નથી ભરતા અમારે અહીં થોડું ચોખ્ખાનોો ક્રેઝ થોડો ઓછો છે, કારણ મકાઈની સિઝન હોય ત્યારે મકાઈ અને અહિયાં ના રાજસ્થાની લોકોને એમ પણ આપણેે તો દાળ ભાત આપણેે ત્યાં ગુજરાતમાં બહુત ચાલે છે દાળ ભાત શાક રોટલી એવું બનાવવાનું તો એમને શું છે એમને તો ચાવલ થોડા ઓછા ભાવે. એટલા નથી કે ચોખ્ખા ઓછા ખાય છે.
ઓકે, અહીંયા તો મારે અમારે, હા. હા, અમારે બી ડેલી મારેા દાળભા શાક રોટી સાભારો એ તો સવારે ડેલી હોય જ આમ લાગે ને ભાત નહીં ખાય તો અમને એમ લાગે કે અમે કશું જમ્યા જ ન
તો હું પણ ત્યાંથી જમેલું છ અને મારે પણ ત્યાંનું તેલ છે અમદાવાદ ની એટલે મને પણ આજ વાત છે કે ભાઈ મને ભાવતું નથી આ બાર વખત બાર વાર એ બાજરાનો ને એવું બધો ખીચો થ હોય ને એ બનાવે બહુ બાજરાનું ખીચો અ પછી મકાઈ નો દરિયો હોય એ રાબડી મા પ્રમાણે પણ એનો દલિયા ટાઈપ પણ યુઝ કરે એ પ્રમાણે એવા બધા એ ભાતની જગ્યા એ એને લીધેલી છે એમ.
બરાબર.
આપડે ત્યાં ભાત વધારે વપરાશમાં આવે છે ત્યાં બાજરી નો અને મકાઈનો એવી રીતે એનો દોળ્યો છે જે ને એનો ઉપયોગ વધારે કરે છે
હા સારું ને એ આમ હેલ્ધી પણ કહેવાય ને
હા અને અહિયાંની ઋતુને પ્રમાણે જો ઠંડમાં અહિયા બહુ જ શરદી હોય છે આપણા ત્યાં ગુજરાતમાં આટલી શરદી હોતી નથી તો ઈ પ્રમાણે અહિયાંનો ખોરાક પણ જ્યાંનું જેવું જળવાયુ હોય એ જળવાયુ પ્રમાણે ખોરાકનો ખોરાક ઉપર પણ અસર પડે ને
નહીં નહીં સારું છે બસ હવે તમારે અથાણા થઈ ગયા હવે
અથ હા હા એટલે મને જો મને તો કેર આનો ગુંદા અને કેર નો મિક્સ અથાણો બહુ ભાવે છે ગુંદા અને અ કેરીનુ.
મારી મમ્મી એ મને હું તો નથી કરતી અથાણ મમ્મી એ મને કરીને મોકલાય્યું છે પણ આ વખતે વિચાર છે કેરીનો અથાણું ઘરે જ કરવાનું. એટલે આમ શું મમ્મી કરી દે ને તો હું મને ત્યાંથી મોક આપી દેએ છે.
આપી દે છે. હા એટલે પછી ત્યાં આપડે ત્યાં તો ઓલો છુંંદો બનાવાનું બહુ એ છે અમારે અહિયાં નથી બનાવતા મોસ્ટલી છુન્દો.
ગુજરાતમાં તો એટલે લોકો બહુ ખાવાના શોખીન હોય છે. ગુજરાતી લોકો તો. ખાવાના બહુ એમને ખાવાનું અને ફરવાનું એ બે વસ્તુ તો જોઈએ જ.
જોઈએ સાચું કહો છો તમે. એટલે ત્યાંનું ખાન પાાન એ. પ્રમાણે છે અને અહ્યા રાજસ્થાન ન થોડું ખાન પાાન એ પ્રમાણે છે.
હા નહી બરાબર. જે બધાનું અલગ-અલગ હોય અને ઋતુ એકચુલી સારું છે ને ઋતુ પ્રમાણે તમે ખોરાક લો તો સારું કહેવાય એ.
હા અને જ્યાંનું જ્યાં જે વધારે અનાજ પાકતું હોય ને એનો અસર પણ વધારે થાય. હવે આપણા અહ્યા જેમ કે કેરલા એ બાજુ ચાવલની ખેતી એ બહુ થાય છે. છે. ચોખાની અને જો અ રાજસ્થા રાજસ્થાનમાં બાજરાનો વધારે ઉપજ થાય છે. બાજરાની ઉપજ વધારે થાય છે. તો અહિયાંના લોકોના ખાણા પીણામાં બાજરાની ઈ વસ્તુ વધારે
હા અને બાજરાનો રોટલો પણ સરસ લાગે લસણ ની ચટણી, ને ઘી વાળો બાજરાનો રોટલો પણ સરસ
હા એ અને ખીચ ખીચ આપડે બાજરાનો ખીચ પણ બહુ સારું લાગે લાગે છે.
એ મતલબ પ્રેગ્નેન્સીમાં મેં એવું સાંભળેલ્યું છે ને અહીંયા પણ કેમકે ગુજરાતી અમુ અમુક મેં એવું જોયું જ છે કે પ્રેગ્નન્સી પછી બી અ બાજરાની રાબ એટલા જેને જ તમે ખીચ કહેતા હશો ખબર નહીં મને અચ્છા.
ખીચ તો આપડે જે રીતે અ જો. જો હોયશ. એ પ્રમાણે આપણે એને ખાંડીને અને પછી હ પતંજલિ જવનો દળિયો નથી મળતો?
અચ્છા ઓકે હા.
તૈયાર કરે છે એને અધ કચરો કરી નાખે છે. પછી એને ધીમા ગેસ પર આમ ગામડાના લોકો તોને પેલા ચૂલ્લા ચૂલ્લા ઉપર ધીમા ગેસ પર મૂકીને નાખે પછી.... એમાં બધા નમક મસાલા બધા કરી નાખે બીજું એમાં કઈ નાખતા નથી. અને પછી એના ઉપરથી ઘી. ઘી નાખીને પછી જ જમે છે એને
અચ્છા એટલે એક જાતનું પેલું અ આ દલિયા ટાઈપ
દલિયા ટાઈપ જ થઈ ગયું હા પણ એ એકદમ અ એ અ અન દહી છાસ તમને જે પ્રમાણે તમને યુઝ કરવો હોય કોઈને મીઠું કરીને ખાવું હોય તો ગળ્યું કરીને ખાવ્યું હોય તો ઘી ગોળ કરીને નાખીને પછી ખાય છે ખાલી મી ઠું નાખીન બનાવતા હોય. તો અને જો જેને દલિયું કરીને ખાવું હોય કે ઈ ગ દહી છાસ મિક્સ કરે છે સાદા દળિયામાં અને જેને ચરકો ખાવો હોય તો એ થોડો તીખો ખાવો હોય તો એમાં મરચાલો મર મ- મરચાનો મર મસ્ત મસાલો અને આનો નો પેસ્ટ
અચ્છા આ આ તમે કીધું ને એવું હો- ઇયા અમે લોકો છે ને આપણે ફાળા લાપસી આવે ને જે લાપ- આપસી જેમાંથી બને લાપસી એ એવો દલિયાનો એ ફાળા લાપસી માંથી આવી રીતે અંદર છે ને મગની દાળ આવે ને પીળી મગની દાળ અ એ નાખ- નાખીને આવું બનાવે છે જે તમે કો છો ને એવું અગર વેજીટેબલવાળું પસંદ હોય તો બધા વેજિટેબલ્સ નાખીને. અ એ ટાઈપનું બનાવે. છે એ પણ દહી છાસ સાથે સારો લાગે ગરમ એને અહિયાં શું કેવાય છે ભડકી કેવાય છે.
હ હ એ છે હા એ એ વર્ઝન બધાં જ જ્યાં જે અનાજ પાકતું હોય ને એ વર્ઝન આમાં પણ વેજીસ નાખી શકીએ છે. ગામડા ના લોકો વધારે વેજીસ સ એવું બધું ન નતા નાખ તા એ લોકો તો ત્યારે પેલા ગામડામાં મા ગાયો ભેસો ઈ વધારે હોતી. તો એ લોકો તો એ ગાયના લીધે ઘી નાખીને વધારે આમ જે બુજુર્ગ હોય ને એ લોકો ઘી નાખીને જમ કે કે હાડકા મજબૂત થાય એનાથી તાકાત મલે કારણ કે બાજરા પણ એવો સ્ટ્રોંગ એ એવો પ છે કે અનાજ કેના થી આપણને તાકત વધારે મલે છે.
એટલે જ તો એ લોકો કેટલા સ્ટ્રોંગ છે આપણા જો ને આપણા જે બુઝુર્ગને જોઈલો એ લોકોની સામે આપણે તો કશું નથી એ લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ એટલી જ છે અને કેટલા આપણા કરતાં પણ એક્ટિવ છે એ લોકો.
સાચું કહો છો તમે.
હા એ અને હમણાં તો અ ખીચ્યાં પાપડની સિઝન તો ક્યારે જતી રહી હશે ને. આપડે ઓલા ઠી ચા ને પાપડને બધું કરે એ.
હા એની પણ એની તો અ સીઝન આ ડિસેમ્બરમાં હોય છે ત્યા જયારે આપણે થોડો શિયાળો હોય ને ત્યારે લોકો કરે છે. હા પછી હોળી ના પહેલા અને પહેલી વખત હોળી પર એને તળીને અ પછી આમ વ મા તાજીને ભોગ લગાવીને પછી જમે છે એને.
અચ્છા હા હા. બસ.
ચાલો જય શ્રી કૃષ્ણ પછી મલીશું. અને તમે પણ તમારે ત્યાંની કાઈ વસ્તુઓ બતાવતા રેજો.
ચોક્કસ ચોક્કસ. ચાલો મળીએ જય શ્રી કૃષ્ણ હા. મમ્મે.